હલો.
હેલો.
હા કેમ છે.
મજામાં છો.
હું તો હું ને હા હુ પણ મજામાં છુ. છ આજ મને તારી સાથે સમય વ્યવસ્થા આપણનું મહત્વ આ વિષય પર વાત કરવાની છે.
વાહ આ તો ખૂબ ઉપયોગી અને જીવનમાં કામ લાગે એવો વિષય છે. સમય જીવનની સૌથી કિંમતી વસ્તુ શું છે?
હા પૈસા ગુમાવે તો પછો મળી શકે. પણ સમય એક વાર જતો રહે પછી પાછો આવતો નથી.
એકદમ સાચી વાત એટલે સમયનોો યોગ્ય ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે એ. જો સમય વ્યવસ્થાપન ક લાય.
સમમાવ્યવસ્થાપન એટલે શું?
સમય વ્યવસ્થાપન એટલે આપના દિવસના કામોની યોજના સાથે અ યોગ્ય ક્રમમાં અને યોગ્ય સમયમાં પૂર્ણ કરવાની કલા
એટલે દ દિવસ ના કામ પેલેથી નક્કી કરવા
હા કયા કામ પેલે કરવાના કેવા પછી કરવાના કે આ કામ માટે કેટલો સમય આપવો આ બધું ન કી કરવું એ સમય વ્યવસ્થાપન છે.
આથી શું ફાયદો થાય.
ઘણા ફાયદા થાય પહેલો ફાયદા એ કે કામ સમયસર પૂરી થાય છે. બીજો ફાયદો એ કે ગડબડ ઉતાવલ અને તનાવ ઓજી થાય છે.
હા ક્યારેક કામો વધી જાય અને પછી ગભરાટ થવા લાગે
એટલે જ સમય વ્યવસ્થા પણ જરૂરી છે જો આપણે સમય પ્રમાણે કામ કરીએ તો કોઈ કામ બાકી રહેતું નથી અને મન પણ શાંત રહે છે.
વિદ્યાર્થીઓ માટે પણ આ ખુંબ જરૂરી છે છે ને
જરૂરજે વિદ્યાર્થીઓ અભ્યાસ હોમવર્ક વાચન રિવિવિઝન રમત ગમત અને આરામ આ બધું સમય પ્રમાણે કરવું જોઈએ સમય વ્યવસ્થાપન હોય તો અભ્યાસ સારો થાય.
હા નતર પરીક્ષા સમય ઉતા આલા હા
બિલકુલ અજ જો રોજ થોડો થોડો અભ્યાસ સમયસર કરાય તો પરીક્ષા વખતે બહુ જ ઓછો લાગે
ગૃહની માટે પણ સમય વ્યવસ્થાપન જરૂરી છે એનો
હા ખૂબ જરૂરી છે. ઘરકામ રસોઈ બાળકોની કાળજી બાજાર સફાાઈ પરિવાર માટે સમયે આ બધું વ્યવસ્થિત કરવા સમય વ્યવસ્થા પણન જરૂરી છે.
કામકાજી લોકો માટે તો એ વધારે મહત્વ ન હશે ને
હા ઓફિસ ના કામ કરવાની જવાબદારી ફોન મીટિંગ પ્રવાસ આ બધા વચ્ચે સમયનું સંતુલન રાખવું જરૂરી છે.
સમ વ્યવસ્થા પણ ન હોય તો શું સમસ્યા થઈ શકે
અ મ કામ અધૂરા રહે મનમાં તનાવ વધે ઉ તલામાં ભૂલો થાય આરોગ્ય પર અસર પડે અને જીવનમાં સ્વસ્થ પણ બની જાય.
હા ક્યારેક કામ બાકી રહે તો અપરાધ ભાવો પણ થાય
હા સાચું અને પછી આત્મવિશ્વાસ પણ ઓછો થવા લાગી એટલે નાનકડી યોજના પણ જીવનમાં મોટા બદલાવ લાવી શકે છે.
સમય વ્યવસ્થા પણ કેવી રીતે શરૂ કરી શકે
સૌથી પહેલા તો દિવસ ના કામોની યાદી બનવાવી અ પછી એમાંથી કયા કામ જરૂરી છે અને ક્યાં પછી કરી શકાય એ નક્કી કરવું કું સમજીીવેવ
કરવાની
હા એકદમ પહેલા મહત્વના કામ પછી સમસ્યાનું કામ એનાથી સમસ્યાનો સાચો ઉપયોગ થાય. કલે તો લાવશે પાપ હા ખુબ ક્યારેક મા માણસ થોડો સમય માટે મોબાઈલ ખોલે અને પાછા એક બી કલાક નીકળી જાય. તો એટલે મોબાઈલ માટે પણ મર્યાદા જરૂરી છે.
હા મને પણ ક્યારેક એવું થ થાય છે.
અહાન એટલે નક્કી સમય રાખો જેમ કે મોબાઈલ માટે આધો કલાક અભ્યાસ માટે બી બે કલાક આત અને આરામ માટે થોડો સમય
સમય વ્યવસ્થાપન થી જીવનમાં શિસ્ત બનાવે ને
હા શિસ્ત જવાબદારી અને આત્મવિશ્વાસ ત્રણે વધે છે. સમયસર કામ કરનાર વ્યક્તિ સફલ બનવા તરફ વધે છે.
મને લાગે છે કે સવારે વહારેે ઉઠવું પણ સમય વ્યવસ્થાપનનો ભાગ છે.
જરૂર સવારે વહેલા ઉઠવાથી દિવસ લાંબો લાગે છે. વય કામો આરામથી થાય છે અને મન તાજું રહે છે.
આ વિષય થી એક વાત જ સમજાય છે સમય જ જીવન છે.
બિલકુલ જે વ્યક્તિ સમયની કદર કરે છે એ જીવનમાં આગળ વધે છે.
ચલ હવે સમય વ્યવસ્થાપનના મુખ્ય ફાદા ગણીએ
હા જરૂર સમય વ્યવસ્થાપન ના ફાયદા એ કે કામ સમયસર પૂરી થાય. તનાવ ઓછો થાયે અભ્યાસ અને કામ ના સુધારો થાયે શિસ્ત આવે વય. આત્મવિશ્વાસ વધે જીવન સંતુલિત બને આરોગ્ય માટે પન સમય મળે
વા આ બધા ફાયદા ખુબ મહત્વના છે.
હા સમય વ્યવસ્થાપન કેવલ કામ માટે નઇ પન સુખી અને સંતુલિત જીવન માટે જરૂરી છે.
તો નિષ્કર્ષ કે એ કે સમયનો સોજો સાચો ઉપાય કરનારા વ્યક તી સફલ બને છે.
એકદમ સાચું મજે સમય અને વાયાને જવા દેવો. પણ યોગ્ય કામ વાપરવો એજ સાચી સમજદારી છે.
મને આજ તારી સાથે આ વિષય પર વાત કરીને ખુબ શીખવા મળ્યું.
હા ખરે જ મજે. અ એક સમય વ્યવસ્થાપન કેવલ કામ માટે નઇ પણ સુખી અને સંતુલિત પણ જોઈ છે. કેમ કે આ બધા ફાયદા ખૂબ મહત્ત્વના છે.
હા સમયજીવો અને સૌથી મૂલ્યવાન સંપત્તિ છે સમય વ્યવસ થાપનથી કામ સમય પર પૂરું થઈ જાય તણાવ ઓછું. થાય છે અને જીવનમાં શિસ્ત આવે છે. વિદ્યાર્થી હોય ગૃહિણી હોય કે કામકાજ વ્યક્તિ. બધા માટે સમય વ્યવસ્થાનું ખુબ જરૂરી છે.
હા મજે આ વિષયથી એક વાદ સમજે કે મજે વ્યક્તિ સમયની કદર કરે છે તો જીવનમાં ખરે આગળ વધી જાય છે. પન હા અને શિસ્ત જવાબદારી. આત્મવિશ્વાસ કેટલા ફાયદા છે તેનાથી સમયસર કામ કરનારા વ્યક્તિ મજે સફલ બી બને છે.
આ વસ્તુ નાંદડા બાળકોને સમજાવે તો ખુબ સારું થઈ જાય.
હા પન અ હા અને ક્યારેક એવું થાય છે કે મજે આપન મોબાઈલ માટે આધો કલાક અભ્યાસ માટે અ બે કલાક. મજે વ્યવસ્થાપન જીવનમાં ખરે શિસ્ત પન આવે છે તો આપન શિસ્તની જવાબદારી પણ રાખું જોયે છે.
હા પ પછી તે જ સમય આય ટાઈમનો સૌ મોટો એ છે.
હા એ જ સમજદારી છે મજે. સમય વ્યવસ્થાપન કેટલા ફાયદા છે તેના. તેના મજે આપન તનાવ પન એ કરી શકે છે આત્મવિશ્વાસ ભી કેટલો આપને આવે છે વૈશિષ્ટ બી લાગે. ગે છે અને આરોગ્ય ના માટે પન કેટલું આપનું મજે સમય બી સારો જાય છે.
સમય આજ ખુબ મોટી મુલ્યવાન વસ્તુ છે.
હા સમય સમયથી કામ કરશું તો આપના જીવન જીવન બી આગળ આગળને વધશું આપણ જશું. સમય ની કદર કરશું તો અને સમય વ્યવસ્થાપન ની બી સમસ્યા થઈ શકે છે મજે. કામ અધુરા રહેતો. આપને પઈ તનાવ આરોગ્યજ આપણ એ અપરાધ બી થાય છે. એજ ના ના
જમ સમય આજ મોટો સમય સમય ને એ ટાઈમ થી એ કરવાનું આ ખૂબ મોટું એ છે નહી તો આપણ પણ દરવાજો થાય અને ટાઈમ ને ટાઈમ જાય.
હાજ ગૃહણી માટે પણ સમ સમય વ્યવસ્થા પણન ખૂબ જરૂરીની છે.
એ તો ગૃહ ગૃહણી જો મોબાઈલ ધરીને બેઠી જાય તો સામાણ માં તે જે કામનો સમય હોય તે કઈ જ ના કામ ન હોય.
હમ હા અને ખુબ જરૂરી છે આપણું ભઈ ઘરકામ બી રસોઈ બી બાલોકો કોની કાળજી બજાર સફાાઈજ આ બધું વ્યવસ્થિત કરવા સમય વ્યવસ્થા પણ ખરી જરૂરી છે.
એ છે
હા રોજ થોડો થોડો અભ્યાસ પણ કરવો જોઈએ છેજ આપણે એક્ઝામ ના ટાઈમ ને ઓજો બી નહી લાગે છે.
અને વય અ વિદ્યાર્થી માટે પણ ખૂબ જરૂરી છે આ એ કામ
અને આ સમય તો કામકાજી લોકો માટે પણ વધારે મહત્ નો છે ઓફિસ નું કામ ઘરની જવાબદારી
હમ એટલે જ સમય જરૂરી છે કે આપ સમય પ્રમાણે કામ કરીએ તો કોઈ બી કામ બાકી રહેતું નથી અને પણ મન પણ શાંત રહે છે.
આના મનમાં ઓછું ના થાય.
હા એના ઘણા ફાયદા છે મ બીજો ફાયદો એ કે ગડબડ જે કામ સમય પર પૂરું ભી થઈ ને ઉતાવળ અને તનાવ ઓજો બી થાય છે.
ખબ સાર
અને આરોગ્ય આરોગ્યમાં બ ના બિગાડ આવે છે.
એકદમ સાચી વાતજ એ સમ સમય વ્યવસ્થાપન ખૂબ જરૂરી છે હાવડાના ઇનામે
સમય આજ મોટી મલ્યવાન વસ્તુ
હા કે સૌથી કિંમતીની વસ્તુ છે આ તો ક્યારે ક કામો હા ક્યારેક કામો વધી જાય અને પછી. હા ઘબરાટ બી થાય છે. જે આપણ વ્યવસ્થાપન આ ખુબ જરૂરી ન આપને કરતા એક એ છે ટોપિક છે. વ્યવસ્થાપન આપ કરું જોય છે. એટલી પ્રોપર્ટી નક્કી કરવાની આપ તેની
કે પહેલા મહત્વના કામ પછી સામાન્ય કામ એનાથી જ સમય નો સાચો ઉપયોગ થાય.
હા અન્ય અ શિસ્ત જવાબદારી આ બી સમયસર કામ કરનારા વ્યક્તિને સફળ બનાવે છે.
અને એનાથી સોશિયલ મીડિયા સમય પણ સોશિયલ મીડિયા પણ સમય ન બગાડવાનું કામ છે. ખુબ લોકો ડાયરેક્ટ મોબાઈલને બ જાય અને મોબાઈલ દેખતા રહે પછી બીજું કામ કઈ ના થાય. એનાથી સમયનો બિગાડ ભી થાય અને રોજના જિંદગીમાં પણ પ્રભાવ પડે
હા આપણ વ્યવસ્થાપન નું પાલન કરશું તો જીવનમાં આગળ આપ જશું
હ તો પછી પછાડી રહી જા
હા એકદમ સમજાય છે સમય એ જીવન છે. ખુબ જરૂરી ન છે સમય આપ કરતા
જીવનમાં સમય ન હો તો જીવન નષ્ટ થઈ જાય.
હા આપ સમજતી રશું તો મ આપને આનંદ ભી થશે સુંદર અને ઉપર આપનો આરોગ્યની સમયનો આપનો, ટાઈમ બી હા કદર ભી કરવાની સૌથી
કરનાર જ જીવનમાં આગળ વધે છે.
અને જીવન માં શિસ્ત ભી આવે છે અને વિદ્યાર્થીઓ એ ગૃહની હોય કે કામકાજી વ્યક્તિ બધા માટે સમય વ્યવસ્થા પણ ખૂબ જરૂરી છે. ચાલ છે પણ હા